હેલો કેવલ ભાઈ કેમ છો તમે
હેલો મજામાં તમે કેમ છો
બસ તમારો અવાજ થોડો ધીમો આવી રહ્યો છે જરા તમે તમારું વોલ્યુમ વધારશો કે
હેલો હવે બરોબર આવે છે મારો અવાજ
હા થોડો ધીમો તો આવી રહયો છે પણ કઈ વાંધો નહી આપ આપડણે આ જે મને લાગે છે ભોજન વિશે થોડી વાત કરવી જોઈએ શું લાગે તમને
હા બરોબર છે તમારી વાત આપડે ભોજન વિશે અ ચર્ચા કરવી જોઈએ
બરાબર તો ભોજનમાં હું તમને કહ તો મને તો એટલું સરસ મજા ન ભાવે ને મતલબ કેહેવાય ને ઘણી બધી વાનગીઓ છે જે મને ભાવતી હોય છે અ તમને કહું તો અમારે ત્યાં આજે તો અમે બનાવેલું હતું કઢી ને સરસમથી ખીચડી આપડે તેને આપણે વા બનાવતા હોય જે આપણા દેશમાં જે દેશી હોય ને વસ્તુ એ બધી વસ્તુ બહુ ભાવે એટલે કે કેહેવાય ને કે જયારે આપણે અ બારે જમતા હોય રેસ્ટોરન્ટમાં કેટલું ખાઈ લીધું છે હવે એમ લાગે છે પનીર ને એવું બધું તો હવે ખાવાનું કઈ મન જ નથી થતું તો તમને શું લાગે છે તમને શું ભાવે
હા મને તો અત્યારે છે ને હલો
હા તમારો અવાજ આવી રહ્યો છે તમે બોલો
હા મને છે ને ખાવામાં ફાસ્ટ ફૂડ છે ને હવે જેમ કે બઉુ બોર થઈ ગયું છેું હું ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને તો મને છે ને આપડે જે હાથેથી બનાવેલું જમવાનું હોય ને વધારે ભાવે છે
તો એમાં હાથેથી બનાવમાં આપડે બાજરાનોો રોટલો હોય પછી આપણા મમ્મી આપડે ઘરે જે જમવાનું બનાવે ઈ ખુબ સરસ મજા મે બનાવે છે એમાં આપણે અ હાથે થી બના એલો જેમ કે રોટલો હોય બાજરાની રોટલી હોય પછી રીંગણાનોો ઓરો કઈ છેીએ આપણે જે આપણેે વસ્તુ બધી ઘરમાં બનાવતા હોય ને એવી વધારે ખાવાની મને ઈચ્છા બહ વધારે થાય છે એટલે કે એનો ટેસ્ટ પણ એટલો સારો હોય છે અને આપડે એમાં બીજું વધારે પણ મતલબ પૌષ્ટિક આહાર આપણને વધારે મળે એમાં અને ફાસ્ટ ફૂડમાં જેમ કે એનો ટેસ્ટ સારો હોય એવું નથી પીઝા હોય છે પછી બર્ગર હોય છે એ લોકો ટેસ્ટ સારો હોય પણ એમાં એટલી આપણને ફાયદો ન મળે એનાથી આપણેે લોંગ ટર્મમાં છે ને આપડી તબિયત બહુ ખરાબ ર શું અને આપડું જે હાથે થી બનાવેલું જે ઘર નો આહાર હોય ને એમાં આપણે પૌષ્ટિકતા વધુ મળે એટલે મારા હિસાબ થી તો આપડે ઘરના ખાવાના ઉપર જ વધારે ધ્યાન દેવું જોઈએ
એકદમ સાચી વાત કીધી હો તમે કે ઘરનું જે ભોજન છે ને એ જો સૌથી કેવાય ને શ્રેષ્ઠ આહાર છે હવે હમણાં ના જીવનમાં જોઈ લે તો બધું કેને મિલાવટ વાળો આવી રહ્યો છે તો એના માટે ઘરમાં બનાવેલું જ ભોજન સૌથી સારું હોય છે બારે તો તમને કહું તો મને નથી લાગતું કે કોઈ પણ ભોજન એટલું કેવાય ને સ્વાદિષ્ટ તો હોય છે પણ કેહેવાય ને કે પૌષ્ટિક નથી મળતું આપણને તો એ જ કે ને કેને પાછું એમ કેને આપણી મા ના હાથ નો જે સ્વાદ હોય ને એ સ્વાદ તો મતલબ કહી શકીએ આપણેે કે દુનિયામાં તમને ક્યાંય બીજે જોવાનો મળે તો એમાં જે સ્વાદ હોય છે ને એ તો મતલબ એટલું મીઠું લાગે ને એ આપણને બનાવીને ખવડાવે ત્યારે તો એના જેવું તો ક્યાંય જ આપણને ન મળે જોવા તો એટલે ક ને કે ભોજનમાં હમણાં તો એટલી વિવિધતાઓ આવી છે ને એમ કે કેટલા બધા જગ્યાએ હું જોઉં તમને કહું તો હૈદરાબાદમાં જેમ કે જાય તો ઈડલી સાંભાર હોય ગુજરાત બાજુ ફાફડા છે અને ખમણ ને કઢીને બધું આપે તો કેવું સરસ લાગે ને એટલું મજાનું લાગે એમ એમ લાગે આપડણે ખાતા જ રહીએ અને મોઢામાં પાણી આવી જાય જ્યારે આપણે એ વસ્તુને યાદ કરી ત્યારે અને અહીં મહારાષ્ટ્ર બાજુ બી આપણે મુંબઈમાં ને એમાં કઈ તો વડા વડા પાઉ ને એ કેવું સરસ મળે છે એમાં કઈ એ ને કે બધી જગ્યાની એક વિવિધ વિશિષ્ટ કેહેવાય ને કે વસ્તુઓ છે વિશેષ વસ તુઓ છે, બધી અને ત્યાં જઈને એ ખાવાની મજા જ અલગ હોય છે. હવે તમે જોવો આપણે જેવું વસ્તુ આપણે દક્ષિણ બાજુ જેમ કે હવે હૈદરાબાદ દક્ષિણ બાજુ છે, તો આપણે ત્યાં જઈને જે વસ્તુ ખાયે એ વસ્તુ આપણે મહારાષ્ટ્રમાં ન મળે અને કેટલું પણ તમે કરીલયો એવું મળે જ નય આપડે કેહેવાય ને કે ત્યાંનું પાણી જે હોય ને એ પાણી થીને જ એ વસ્તુ સારી બને છે. તો એટલા માટે જ્યાં આપણે જઈએ ને જી અ પ્રદેશમાં ત્યાંની વસ્તુ આપણે ખાઈ લેવી જોઈએ હવે પેલા સાચું કહું તો મને પણ બોવ જ સરસ બધું કેહેવાય ને તીખું ને આમ તેલ મસાલા વાળી વસ્તુઓ ભાવતી પણ હવે અ કહેવાય ને કે પેટને પણ નથી અત્યારે પચતું એટલે હવે તો બધું સાદું ભોજન જ મેં હવે તો કર્યું છે, ચાલુ કરવાનું અને એમાં મજા પણ આવી રહી છે, કેવાય ને કે શરીર માટે પણ હારું છે. મન પણ આપણું આનંદિત રહે તંદુરસ્ત રહે આપણું શરીર પણ અને તેટલા આપડે કયાંક મસાલા કે તેલ આપણા શરીર માટે પણ સારું ન તો એ જ કહેવાય ને કે ભોજનમાં અ કહેવાય ને કે આપણે જેમ જેમ દિવસો જાય હવે મને એવું લાગે જેટલું મેં વાંચ્યું છે, ભોજનના બારેમા તો એવું લાગે કે જે અ અન્નપૂર્ણા માતા છે, એનો આપણે અપમાન ન કરવો જોઈએ આપણેે ભગવાને આટલું સારું ભોજન આપ્યું છે, લોકોને એ પણ નથી મળતું તો જેટલું જોઈએ આપણે એટલું જ આપણે લેવાનું એટલું જ ખાવાનું હા આપણે બીજી વાર તો ચોક્કસ લઈ શકીએ પણ જેટલું આપણેે આપણે કેહેવાય ને કે એક કેપેસિટી છે, ખાવાની એટલું જ ખાવું આપણે વધુ ખાવાથી તો શરીરને પણ નુકસાન થાય છે, આપણા અને એ છે કે હા કેટલી પણ ભાવતી વસ્તુ હોય પેલા તો મને આદત જ હતી કે જલ્દી જલ્દી ખાઈ લેવાનું પણ એનાથી શરીરને પણ નુકસાન થાય તો એટલે હવે એમ વિચાર્યું મેં કે ધીરે ધીરે જમવાનું ધીરે ધીરે જમવાથી મન પણ શાંત રહે આપડે કેવાય ને શ માટે પણ શરીર પણ એક આપડું કેને મ શીન જ છે, એને પણ તકલીફ થાય આ બધું પચાવામાં તો એટલે આપણે ધીરે ધીરે જમવું જોઈએ અને કેહેવાય ને કે જારે અ વાર લાગે આ આદત પડતા એટલે હે એટલું સહેલું નથી અ આપણે કહેવાય ને કે માણસ નો સ્વભાવ હોય એ ધીરે ધીરે જ બદલાય તો એના માટે મે ઘણું કેહેવાય ને કે લ ખ્યું વાંચ્યું પછી પોતાને જ સમજાવ્યું કે ધીરે ધીરે ખાવાનું છે, ચાવી ચાવીને ખાવાનું છે, એનાથીને મને એટલુ ફરક પડ્યો છે, અ કેવાય ને કે મારા દીનચર્યામાં પણ સારો ફરક પડ્યો છે, મન શાંત રહે છે. તો ભોજન આપણા કેહેવાય ને કે આખા દિવસનો આપણું જે રૂટીન છે, આપણે જે કરે છે, વસ્તુ કામ કરે છે તેમાં બોવ જ કેવાય ને મોટી ભૂમિકા ભજાવે છે, તમને શું લાગે?
એકદમ સાચી વાત કીધી પાર્થિવ બેન તમે આપડે જમવાનું જયારે કરતા હોઈએ છે. ત્યારે આપણને ખમીને આરામથી અને ચાવી ચાવી ને ખાવું ખૂબ અ સરળ અને સોપી લાગે છે. એના મતલબ એનાથી આપણને આપણા શરીરને વધારે પૌષ્ટિકતા મળે અને વધારે આપણો અ આહાર અ સરખી રીતના થાય એવું મને લાગે છે. એનાથી આપણને આપણું અ. જે શરીર છે, એ ખૂબ તંદુરસ્ત અને. અ સારું રેવામાં આવે છે. એવું મને લાગે છે પાર્થિવબેન અને તમે જેમ કીધું કે, અ અલગ અલગ દેશમાં. દેશોમાં, અલગ અલગ પ્રકારના. વ્યંજનો મળે છે. એ ત્યાં જ સારા મળે છે. ઈ આપણા આપડે આપણા ત્યાં આપડે બનાવી ઘરે. તો એટલો ટેસ્ટ વધારે નથી. થી આવતો. કારણ કે એમાં પાણી નો ફેર હોય છે. ઈ તમે ખૂબ મતલબ ખુબ. સારી વાત કરી. કે અલગ અલગ દેશોમાં. અલગ અલગ પાણીનો ફેર હોય છે. એનાથી એન્જન. વે અલગ અલગ પ્રકારનો ટેસ્ટ. આપણેે કઈ ને, ઈ આપણને મળે છે. ઈ ખુબ તમારી વાત મને ગયમી છે. અને એમાં બીજું નવું ઈ છે કે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારે ખાનપાનની પ્રક્રિયા છે. જેમ કે આપણા અ ભારતમાં આપણેે. બધુ પ્રકારની તમને વ્યંજનો અને જમવાનું મળશે. એટલે કે, આપડા ભારતમાં. બધા આપણેે રિલીજન્સ સાથે રહીએ છ છેએ એટલે. પણ વિવિધ દેશોમાં એવું ન હોય. વધારે પડતા કેમ કે આપડણે. ચાઈના નું લઈ. તો ઈ લોકો ના માણસો. અ બાફેલું ને એવું બધું વધારે. ખાવાની ઈ લોકો અ રાખે છે. એટલે કે ઈ લોકોને. એમાંથી બધું પ્રોટીન ને એ બધું મળે છે એટલે. શું કેવું છે આના ઉપર તમારું પાર્થીબેન?
સાચું એકદમ સાચી વાત કહી તમે. કે વિવિધ દેશોમાં લોકો જે છે એ વિવ. પ્રકારનું ભોજન કરતા હોય છે, ને એમને એમના કારણે. એમના શરીર માં પણ ઘણો ફરક જોવા મળે છે. તો એ જ છો.. કે ભોજનના કારણે જ આપણું કહેવાય ને, કે શરીર અને મન જે છે એ. સ્વસ્થ રહે છે. અને આપણેે જે કાર્ય કરે છે. એમાં મદદ કરે છે. તો આપણે સાચે જાણી જોઈને. વિચારીને જ ભોજન કરવું જોઈએ. એના કારણે આપણે કેવાય ને કે, આગળ વધારે તંદુરસ્ત રહી શકે છે. અને કેવાય ને કે, જેટલા લોકો મોટા મોટા લોકો છે જેમ કે. જે લોકો અ કેવાય ને ખેલકૂદમાં સારા છે. મોટા મોટા વિજેતાઓ છે. એ બધા લોકો ભોજન ઉપર સૌથી વધારે ધ્યાન આપતા હોય છે. કે ચલો મને તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યો. આપડે આમ જ પાછા મળતા રસું તમારું ધ્યાન રાખજો. આવજો.
તમારો ખુબ ખુબ આભાર. ફરી પાછા મળીએ આપડ ધન્યવાદ.
ધન્યવાદ પારસભેન. તમે પણ તમારું ધ્યાન રાખજો. ખૂબ સરખી રીતના રેજો. અને ખુબ સરખું ખાવાનું પ્રોટીન વાળું ખાજો. તેનાથી તમારી સેહત એકદમ સારી ર ઠીક છે આપે મળીએ ચલો.